કેમ છો?
બસ મઝામાં છે.
હે ને બસ જો હું હમણાં નવરી પડી. હમણાં ત્રણ દિવસથી મારી દેરાણી આવી તી મારે ઘેર તો તમારી યાર વાત કરવા નવરી જ નહોતી પડતી એટલે આત પહેલો ફોન તમને કરું. મારે મારી દેરાણી મારી કરતા પાંચ વર્ષ નાની છે. પણ એટલી ડાયી એટલી બધી સમજણી છે ને. કે હું એની કરતા પાંચ જ વર્ષ મોટી છું તો એમની એની સાસુ ને. એવું મારી સાથે વર્તે છે. જોકે એની માટે મેં પણ એની સાથે બહુ જ સરસ રીતે નવી પરણી આવી. ત્યારે બહુ જ સરસ રીતે એની સાથે રહીતી. એટલે હવે એનું ફળ અત્યારે હું ભોગવી રહી છું. દિરાણી જેઠાણી જો કુટુંબ મા બનતું હોય ને. તો બેનો જેવું આપડે કરી નાખીએ ને. તો કુટુંબ ની કોઈ પણ સમસ્યાઓમાં આપડે કોઈ દિવસ ક્યાંય પાછા ન પડીએ. દરેક મુશ્કેલીમાં આપડે એનો પડખે ટેકો મળી રહે આપણને. કે ધિરાણી ને આપડે કાયમ સાથે રાખ્યું હોય. કોઈ વાર એની માથે મુશ્કેલી આવે ને આપડે એની આડે આવીને ઉભા રીયા હોય તો આપડા ધડ ઘડપણમાં એ આપડી પડખે ને પડખે ઊભી રેય મારે ને મારી દેરાણીને સખી જેવુંય છે બેન જેવુંય છે. આ ત્રણ દિવસ થી મારે ઘેર આવીને રોકાણી તી. મારા દિયર તો છેની એકલી છે મારી દેરાણી. તો મેને ખુબ આગ્રહ કરીને બોલાવ્યો કે આવોને બેન થોડાક દિવસ તો રહેવા આવ કીધું. ઘણા વખતથી આપણે બે મળ્યા જ નથી તો અમે આખો દિવસ સાથે ખાઈએ પીએ આનંદ કરીએ. પિક્ચર જોવા અને પિક્ચરનો મારી જેમ એને બહુ શોખ તો પિક્ચર જોવા જઈએ અમે. પિક્ચર જોઈને આવીને પાછા નાસ્તો કરવા જઈએ બાર અને ખુબ આનંદ કરીએ બે જણા રાત સિરયલ જોઈએ એ મને નવી નવી સિરયલ બતાવે કે જો જો બો મજા સીરીયલ જો જો બહુ મજા આવશે એમ. તમે કુબાન કરીએ તમે તમને મારી દેરાણી હારે કેવું બને?
અરે, આમ અમારે તો છે ને બહુ બહુ સરસ બને અમે ચાર દેરાની જેઠાણી છીએ. એમાં મોટા જ જેઠ નથી એટલા જેઠાણી છે અને બીજા ત્રણ જેઠ ઠાણી તો પેલા અમે લગ્ન કરી આયીને તો સ્ટાર્ટિંગમાં તો અમે ગામડે રેતા હતા. પણ જે મોટા જે બીજા નંબર ના જેઠાણી છે ને મોટા જેઠાણી તો બહુ જ આમ સરસ એટલે બિચારા જેઠ નથી પણ ઘરમાં બધાને હેલ્પફુલ તમારે કઈ પણ હોય તો અને બીજા નંબરના જેઠાણી છે ને તો બધી રીતે હોશિયાર હું લગ્ન કરીને ગઈને તો હું તો હાવ નાની મારે છ છ બેનો અમે. એટલે ઘરમાં મેં કદી કશું કામ કરેલું નહી અને મ કઈ ખાસ એવું આવડે નહી પણ મા જેઠાણી મારી બેન કરતા પણ વિશેષ મને અ આવડતું નઈ એટલે અમ હવે સાસરીમ તો જઈને રસોઈ તો બનાવી જ પડે એટલે દાળ બનાવું હોય કે કઈ પણ તો બધું પૂછી પૂછીને કરવું તો બધું વ્યવસ્થિત એવુંક બનાવ તાવેને મને તો અત્યારે તમે જોવને તો રસોઈમાં તો નંબર વન આવે મારો અત્યારે પણ એમને એમની રસોઈ તો કેવા એ બહુ જ હતી પેલ પેલા ભાવ સરસ એટલે અત્યારે તો મારું એમ નથી હું આગળ નીકળી ગઈ પણ જેઠાણી કરતા મારી બેન વધારે હતા એ. અમે બી જણા હરખાને અમે કરીએ સવાર ન ઉઠીએ ને ત્યાં ત્યાં ગામડુ કેવું કે બહાર જવાનું હોય તો સવાર બાર જઈએ બે જણા પછી આઈને જે અમારે કરવા જઈએ. ચાર કપડા ધોવા એક જણ તારવે એક જણ સુકવે પછી. ઉપર સુકવા જીએ તો રાતે સુુંથી વાતો આ તે જોડે જ બધું અમારે. હ, આખો દિવસ અમે પછી હાજે કેવું હોય કે એમાં તો રસોઈ વહેલી બની જાય. જમી કરીને અમે ત રોજ જે બજારમાં કેવું ચાલવા એટલે દૂધ લેવા અમાર દૂર હતું. રોજ સાંજે દૂધ લેવા જઈએ બે જણા. અને બજારમાંથી જવાનું છે તય એક દૂર ઘર હતું તો ઓટો મારતા આઈએ. બે જણા અન દૂધ લેતા આઈએ. પછી એ શું ત્યાં તો સાત વાગે તો બધું પતી જાય અંધારું ભૂર થઈ જાય. તો બે જણા મોડા સુધી બેઠા બેઠા માથું ઓળીએ ને એકબીજાના ચોટલા વાળી આપીએ લખાય એ મને તો શું અંગ્રેજી નોતું આવડતું. તો એ બી સીડી ને એવું એક બે શબ્દ હમણાં અમુક અમુક ત કે સારું નામ ને એવું તો શીખાય! એવું બધું જોડે રહી ના આમ બહ બહ આમ તમે જોય ને તો અમે મજા આપી. ગામડું હાવ હતું પણ ક્યારે ખ્યાલ જ નથી આવતો. અમે દસ વરષ જોડે રહ્યા, પછી લોકો બહાર જતા રહ્યા. અત્યારે તો અત્યારે અમે એક કેટલા બે દિવસ ફોન ના થયો હોયને ત્રીજે દિવસે તરત જ ઠપકો મળે કે ફોન તું નથી કરતી શું? કરે છે એટલે બહ બઉ અમારે તો હિરાણ જેઠાણે તો ઘણું જ સરસ છે. અને ભાઈ એમાં એટલું બધો સંપ છે. અને મારી જેઠાણી અને મારી દેરાણી એ બે સગી બહેનો છે. એટલે આમ બે બેના ના વિચારો બી એકમ કદમ મળતા. અને ચારે દેરાણી જેઠાણે ઓલાતો બિચારા એમનું તો દુખિયાારી એટલે એમનું તો અને આ બે બેનો અને હું એક જ રહી એટલે અમે ત્રણેય જણા ચારે એવી રીતના જ રહીએ. કે કોઈ પ્રસંગમાં હોય બીજે હોય તો ક્યારેય એક એકલામે ના બેસીએ. બધા જો જોડે જ મારે હાજર રેવાનું. એટલે બહુ સારું છે મારે તો. બીજું કહ તમે જ.
સ સાચી વાત દેરાણી જેરાણી આટલું સન રહેતા હોય પછીનાં ની જરૂર શું પડે? અમે બે જ દેરાની જેઠાની છીએ, પણ અમારા આખા કુટુંબમાં છ કાકાજીઓ છે. અને છ એ કાકાજીના બધા ભેગા થઈને અમે પાંચ દેરાણી ચેઠાણી, એમાં હું સૌથી મોટી પણ જી ની દેરાણી એવું ન ફીલ કરાવે કે મારા કાકાજી ની દીકરાની બહુ છે. બધ જાણે સગી મારી દેણી હોય ને એટલું મને માનપ અમારી ય્યારે બનાડે બધાય. કુટુંબ કોઈ એક સાથે એકજૂટ ભેગા થઈ જઈએ. અને બધાને એમ કે તમે ચિંતા કર્યા વગર બેસી જાવ અમે બધું. હુંમ બળલીશ કે મેં મને આતા સ્તા સંભળ પડી લઈએ આવવાની હોય તો અમે બધા માથે લઈ લઈએ અત્યારે તો ફોન ની કેટલી સરસ સગવડ થઈ ગઈ. ના કે કોણ શું કરશે? લએ એક જણ બજારમાં માંથીણ કરે એક જણ અ ઘર ઘરવહી કરે. કોઈને સંદેશો આપવાનો હતો એમ બધું કામ વેચી લઈએ. તો હશ કરીને બેઠા બેઠા વાતો કરતા હોય, એ લોકો અંદરો અંદર તો દે દેરાણી જેઠાણી એ જોઈને જ અમે એકબીજા ની સાથે સમ એમ કે કે બેન આ આપડી વવરોય સંપીને રે જુઓ આપડે કરી આપડા બાળકો આપે શીખવાની છે જો આપ આપડે સંપી ર રહે છે. તો હું જઈને પાછી ટવકો કરી આવં હા તમે સંપીને એટલે એટલે રહો છો કે તમાર બધા હસવા માંડે એકદમ આપણા કુટુંબમાં આગળ ઉપર જે થતું હોય જોઈ જોઈએ ને જે આપણે શીખતા હોય. હવે અત્યારના કળિયુગ કળિયુગ આવી મહત્વ રેહશે. ચાસુ શુંની પેઢી ને બહુ ખબર નથી પડતી શું તમારું માનવું છે આ બાબતમાં.
ખરેખર એ તો તમે એકદમ હાચી વાત કીધી. અવે અત્યારે શું ઘરની વાત કરે બાકી હવે અત્યારે તો કેવું છે કે બસ હોવ હોવના માં મશગૂલ દેરાણા જેઠાણા કોઈ જોઈતા જ નથી. પણ જોકે હવે આના પછી ની પેઢી આવશે એમાં તો હાવ વળી હશે. એક જ છોકરું લાવે છે. એક જ છોકરું હોય એટલે હવે એને તો કોઈ દેરા જેઠાણી તો કોઈ આ જ નથી, જવાની છે. એટલે હવે તો બઉ બપ્પા જમાનો ખરાબ આઈ ગિયો. એટલે અમળે તો બધુ સારું ચાલ્યું છે અને આ પાટલી મારા દિયર ના છે બહુ છે. ઘણી બહુ, મારી બે વહુઓ પણ એ પણ બધા સમપી ને સારી રીતે રહે છે. અમારે તો બધું અમારા કુટુંબમાં તો અમારો દાખલો દેવાય કે એમને તો વારસાગત હેળિ લાવે છે કે છે ને તો એકે સાસ નેને ઈ દેરાણી જેઠાણી ની વાત આયખી આ ક્યાંય બી પ્રસંગમાં અમારુ આમ શું બધા સંપેર એટલો ને એટલે બધા દેખાયએ યાર કઈ નાનું હોય કે મોટું હોય બધા ભેગા થઈ જીએ. છોકરા છોકરીઓ વહુઓ એટલે બધું અને નાની પિઢી પાછ નાલ્લી બહુઓને પણ સારું સંમજે અને બધા સંપીને સારી રીતે રે છે. કઈ પેરું પ્રસન હવે અત્યારે કઈ બી નાનું નણધુન ઘરે હોય કે ફઈ હાહુને ઘરે હોય. તો એક બીજાને પૂછી લે કે તું કયા કલરનું પહેરવાનું તું શું પહેરવાની છે. વન પીસ પહેરવાની છે કે ડ્રેસ પહેરવાની ચણિયા ચોળી પહેરવાની તો પછી ચારેય ચારે એક હરખું જ પહેરે. એટલે આપડે કશું કેવું જ ના પડે કે આપડે કઈ અટવાવું જ ના પડે બધા એનું હરખું લાગે. એટલે એ બધું બઉ અત્યારે એ લોકો સેટિંગ કરી લે, છોકરાઓને બી એક જેવું પહેરાવે, હમણાં મારા જેઠની બેબી ના લગ્ન હતા ને તો તમે જુઓ તો બધાય પ્રસંગોમાં બધા મેદી માં એક જેવા કપડા બધાયના. અહ છોકરાઓ ના બધાના કુર્તા એટલે એ લોકો પાછું બધું બનાવે ને એ ફોન એ લોકો મહિના દોઢ મહિના થી ચાલુ જ થઈ જાય. એટલે બધું થઈ જાય શાંતિથી. સારું છે બધું અમારા ઘરમાં તો આમ. પેલેથી પેઢી પેઢી ચાલતું આવ્યું છે. અને ડાઈ છે વહુઓ બધી. અને હવે છે ને કોઈને મગજ મારી નથી પેલા અને હવે કોઈને એવું નથી. કે મારે આ જોઈએ કે આ જોઈએ કે ઈર્ષ્યા ભાવ દ્વેશ રાગ એવું નથી. પેલા તો શું હતું કે બધાને ઈર્ષ્યા હતી એકબીજાની કે આને આમ કર્યું ને મેં કેમ ના કર્યું હવે અહ આ બધી નાની વહુઓમાં તો એવું છે જ નહી તમે જો તો તમારે ચારે ચાર વહુઓ આમ એનું ખરાબ ન લાગે ને એવું વિચારે. પેલા એવું હતું કે ખરાબ આનું કેવી રીતના થાય અત્યારે એનું ખરાબ ના લાગ એવું પેલું બતાવે આ લોકોએ બહુ સંપ સારો છે. એટલે શાંતિ ભગવાનની મહેરબાની છે કુદરતી બસ નહિતર કર કકડાટ હોય ને ગમેય નહી પંદર મિનિટ શું કેવું તમારું
સાવ સાત કે જેવું કરશું એવી સામી વ્યક્તિ કરશે આપણે દેરાણીને સાચો શું? કાલ હવારે દેઠાણી ને આપણે સાચવશું તો જેઠાણી ની આપણને સાથે તમે કરશો એવું પામશો એ જ. તે કહેવત નથી અને દેરાણી જેઠાણી વચ્ચે જો સંપ હશે તો આવનાર
હમ.
બાળકો પણ એટલી એના ફેમિલી માં આવશ તમ ચાળો પ્રજા લોકોને બહુ ઊંઘ આવે એ છે થોડી વાર વાતો કરશું હો ને.
સુઈ જા ઓકે, ઓકે, ઓકે હા પ્રણામ